એ છો.
હા હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું.
હા જોઓ ને હવે તો વેકેશન થઈ ગયું આજકાલ કેવા છોકરાઓ બધા ઘરમાં બેસીને બધી ઇન્ડોર ગેમ જ રમતા હોય છે.
હા આ વાત તો તમે બરાબર કીધી આજકાલના છોકરાઓ ઘરમાં જ બેસી રહી છે આમ લાગે છે ઘરગુકડા થઈ ગયા છે આઉટડોર ગેમ તો રમવા જ નથી જતા.
હા ખાસ કરીને તો મોબાઈલ ગેમ્સ વિડીયો ગેમ્ એ બધી ગેમો જ બેસીને રમે છે. બહાર આઉટડોર ગેમ પણ કેટલી બધી હોય.
નથી, નથી આજકાલ ના બાળકો ઇન્ડોર ગેમ રમવામાં જ વધારે રસ લાગે છે એમને.
હા, જો ને કેમકે જો આઉટડોર ગેમ્સ જેમ કે ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી એ બધું રમવાથી શરીર પણ કેટલું ફિટ રહે છે.
હા, એ વાત તો તમે બરાબર કીધી અને ફ્રેશ, ફ્રેશ એર પણ મળે ને છોકરાઓને બહાર જાય તો? અને અને છોકરાઓ ટીમ વર્ક કરતા પણ શીખ ખવે
બિલ બિલકુલ સાચી વાત છે એકબીજા સાથે કેવી રીતે હળીમળીને રમવું એ પણ એ શીખે છે અને જ્યારે આપણે ટીમમાં રમીએ ત્યારે આપણને સહકાર અને એકબીજા સાથે વા કેવી રીતે વાત કરતી કરવાની એ બધું શીખવા મળે છે.
હા, અને મિત્રો સાથે સમય પસાર કરવો એમાં પણ કઈ અલગ જ મજા છે.
બિલકુલ પણ જોુઓ ને આજકાલ તો છોકરાઓ બસ ઇન્ડોર, ઇન્ડોર ગેમ જ રમે છે. પણ, ઇન્ડોર ગેમના પણ તો અમુક ફાયદાઓ તો છે જ ખરા.
અચ્છા એવું.
હા, જેમકે કોઈ છોકરાઓ ચેસ કે કેરમ, લૂડો જેવી ગેમ રમે તો એનાથી શું એમનો મગજનોો વિકાસ
વિકાસ થાય છે અને પ્લાનિંગ અને સ્ટ્રેચિંગ શીખવવી જોઈએ છોકરાઓને ચેસ રમે.
હા, ચેસ તો ખૂબ જ કેટલું ઇન્ટેલિજન્ટ વાળી ગેમ છે. એનાથી આપણું મગજ પણ કેટલું શાંત થાય છે એકદમ ધ્યાન લગાવીને રમવું પડે છે.
હા, એ તો એ આઠ નાના છોકરાઓ નાની પણ ગેમો નથી રમતા ને એતો ખાલી ફક્ત મોબાઈલમા બેસી રહે છે અને મોબાઈલ મા લુડો રમી લઈએ આ કરે લે છે. આપના ટાઈમ મા આપણે કેવાં બહાર રમતા હતા અને રમતો રમતા હતા કબડી, ખોખો, પકડા પકડી. ને, એ બધી રમતો રમતા હતા.
હા, આપણા ટાઈમે તો કંઈક જુદી જ મજા હતી. કેટલી બધી ગેમો રમ સંતાક પકડી છે. અલુ પકડા પ પકડાાય છે. સિત્તરિયા, સિત્તોરિયા છે આજ આજકાલ ના છોકરાઓને તે બધી રમતો તો ખબર જ નથી. કે, કેટલું બહાર રમતા. કે ટાઈમ ક્યાં જતો મિત્રો સાથે ખબર જ ના પડતી.
તો મને મજા પણ આવતી આપણને.
હા, પણ આજકાલના જે બાળકો છે. આખો દિવસ મોબાાઈલમાં જ રહે છે. અને એ એક બહુ મોટી સ હા બહુ જ મોટી સમસ્યા છે
આઉટડોર ગેમ રમવાથી મોબાઈલની આદતો ઓછી થઈ શકે છે
હા અને જો એનાથી એમની હેલ્થ પણ પણ તો સારી રહેશે જો એ લોકો બહાર રમવા જશે ઇન આઉટડોર ગેમ્સ રમશે તો એ લોકોની હેલ્થ પણ કેટલી સારી રહેશે કેટલા એક્ટિવ રહેશે
હા હા અને ઇન્ડોર ગેમ્સ ક્યારે આપણે ઉપયોગી થાય છે
હા તો જો ઇન્ડોર ગેમ તો જાણે કે કોઈક વાર આપણે બહાર ગયા હોય અ પછી કોઈ વાર બહાર ગયા હોય તેમાં રમી શકે પછી કોઈ વાર જાણો ને વરસાદ નો સી સિઝન હોય વરસાદ બહુ પડ પડતો હોયે બહાર કે આ ઉનાળામાં સખદ ગરમી પડતી હોય બપોરે બાારો બાડ લોકોને કાઢવા મુશ્કેલ થય જાય ત્યારે આ બધી ઇન્ડોર ગેમ રમ રમવી સારી
હા એ સમય ઇન્ડોર ગેમ નો વિકલ્પ સારો કહેવાય અને પરિવાર સાથે રમીએ તો વધારે મજા પણ આવે
હા એટલે કેરમ અને લુડો તો આખા પરિવાર સાથે રમવાનો કેવી મજા પડી
હા એથી પરિવાર નો સંબંધ પણ તો મજબૂત બને ને
હા એ સાચી વાત છે હા આખો હવે ઉનાળામાં ને ચોમાસામાં તો અમે આપણે બધા એવું જ કરતા હોઈએ ને કે બહાર તો છોકરાઓ કશે જઈ શકતા નથી કે આપણે પણ વરસાદમાં ક્યાં જઈએ તો ટાઈમપાસ કરવા ઘરે કેવા બધા પરિવાર રાત્રે જમીને કે બપોરનું ભોજન કર્યા પછી સાંજે કેવા સાથે બેસીને લૂડો અનેને કેરમ રમીએ છીએ મજા આવી
મજા આવી જાય એ વાત તો ખરી કીધી તમે પણ મને લાગે બાળકોને બંને ગેમ બંને રમતોની વચ્ચે બેલેન્સ રાખવું પણ અ જરૂરી છે
હા એ તો તમારી સાચી વાત છે જો મને એવું લાગે કે દિવસમાં થોડી વાર છે ને એ લોકોએ છે ને આઉટડોર ગેમ અ રમ રમવી જ જોઈએ અને થોડો સમય જે હોય છે રાત નો કે પછી સાંજનો થોડો સમય હોય તેમાં એ લોકો પોતાની ઇન્ડોર ગેમ પણ રમી શકે છે.
હા એથી સારી શારીરિક અને માનસિક બંને રીતે વિકાસ થાય.
ખ ખરી વાત. છે કેમકે એ લોકો બહાર રમવા જાય તો એ લોકો લોકોનું શરીરને કસરત મળે શરીર મજબૂત થાય લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી વ્યવહાર કરતાં શીખે અને બહાર અને અંદર ઇન્ડોર ગેમમાં પણ એ લોકોને માનસિક શાંતિ તી મળે એટલે બેઓનું બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી છે.
હા હા હું તો સ્કૂલમાં હતી ને ત્યારે હું વધારે કહીને આ બારની રમતો જ બહુ જ રમતી જેમ સ્કૂલે થી આવતી ને તેમ શું કે આપડું બેગ કેને સીધી બાર દોડી જતે.
હા અને આપણા ટાઈમે ક્યાં આ બધા મોબાઈલ્સ વિડીયો ગેમને અવત હતું આપણે તો બધી આઉટડોર ગેમો જ રમતા હતા ને. જે સવારથી જે બહાર નીકળ્યા હોય સ્કૂલે થી આવીને મમ્મી સાંજે બૂમો પાડીને બોલાવે નહી ત્યાં સુધી ક્યાં ઘરે જતા હતા.
એટલે જ તો ત્યાં મોબાઈલ નહી હતા એટલે આપણે બધું વધારે મે બહાર પસાર કરતા હતા મમ્મ મમ્મી લોકો બૂમો પાડતા રહી ને આપણે મજા થી બહાર રમતા રહીએ ક્યાં સવાર ની સાંજ થઈ જતી આપણને ખબર જ નહી પડતી.
હવે તો છોકરાઓ છે ને જેમકે આઉટડોર જેવી અમુક ગેમો છે જેમકે ખોખો છે. સિત્તોડિયા છે કબડ્ડી છે. અ પેલું પર્વત પાણી છે એ બધી ગેમો છોકરાઓ છે ને ભૂલી જ ગયા છે અને બસ મોબાઈલ પૂરતાં સીમિત રહી ગયા છે.
હા આપણે એ પરંપરાગત ગેમ્સ ની ફરી પ્રોત્સાહન આપવું જોઈએ સ્કૂલોમાં પણ આ ગેમ
હા એટલે જ તો હા એટલે જ તો હું છે ને મારા છોકરાઓને હવે છે ને જેમ એ લોકોનું રજાઓને એવું હોય ને તો ધીરે ધીરે અમુક છોકરાઓને ભેગા કરીને એ લોકોને કબડ્ડી છે ખોખો છે સિત્તોડિયા જેવી ગેમ્સો હું એ લોકોને રમાડું છું તો એ લોકોને પણ બહુ મજા આવે છે.
હા આપણે પેરેન્ટ્સ છીએ તો ણે એની પૂ એના પૂરતી આપણે કાળજી તો રાખવી જ પડે ને કે આપણું બાળક બંને રીતે એક્ટિવ રેય.
હા. એટલે છોકરાઓને અ આઉટડોર ગેમ ઇન્ડોર ગેમ બેઉ અ ગેમ વચ્ચે બેલેન્સ બનાવીને એ લોકોએ રમવું જોઈએ.
નહી હા નહી તમે આ વાત તો મને બરાબર કીધી મને આમ લાગે મલબ હું તો છે ને ઘર ચેસ અને ક્યારેમ વધારે રમ છું. પણ રમું છું છોકરાઓ જોડે.
હા અને જો આઉટડોર ગેમથી એજ છોકરાઓમાં છે ને ડિસિપ્લિન આવે ટીમવર્ક આવે સ્પોર્ટ્સમેનશીપ શીખે એ લોકો કે દ હાર જીત બધું માઇને મતલબ કેવી રીતે કોઈ ગેમમાં આપણી હાર પણ થાય જીત પણ થાય તો એને કેવી રીતે તે અ અપનાવવું બધી પરિસ્થિતિઓમાં બધી પડકાર ઝીલવાની ક્ષમતા એ લોકોમાં વધે
હા એ તો જીવન માટે ખૂબ જ મહત્ત્વની છે આજની પેઢી માટે તો શું સહ સલાહ આપવી જોઈએ કે આપણે મોબાઈલ એમને ઓછો વાપરવાનું આપવું જોઈએ અને એને બહાર વધારે આપણને એક્ટિવ કરવું જોઈએ
હા એ જ ને છોકરાઓને આપણે ઇન્ડોર ગેમવાની ના નથી રમતા તમે ઈન્ડોર ગેમ્સ પણ રમો સાથે સાથે તમે આઉટડોર ગેમમાં પણ એટલો જ ભાગ લો તો બંને વચ્ચે શું સંતુલન જળવાઈ રહે છે
હા. આજની, શું કેવો છો?
આમ તો કેવા છોકરાઓ મોબાઈલ લઈને બેસી રહી છે, ટીવી જોઈએ છે એના કરતાં આપણે છે ને એ લોકોને એવી નવી નવી ગેમ્સને એવું બધું શીખવાડશું ને તો એ લોકોને એમાં રસ પણ ધરાવશે અને એ લોકોને મજા પણ આવશે.
હા, એ વાત તો તમે ખરી કીધી.
હા, એટલે તો હું વિચારું છું કે ન સન્ડે કે આવતા અ અ સન્ડે આપણે થોડુંક એવું કંઈક પ્લાનિંગ કરીએ ને છોકરાઓને ભેગા મળીને આપણી જે જૂની પરંપરાગત બધી ગેમો હતી કબડ્ડી છે, ખોખો છે, સિત્તોડિયા છે. છે પર્વત પાણી છે બીજી બી તમને અ અગર કોઈ તમારા ધ્યાનમાં હોય તો એવી બધી રમતો આપણે એ લોકોને રમાડીશું.
નય નય આ રવિવારે આપણે પાકું આવું કરીએ છોકરાઓને લઈ જઈએ ગ્રાઉન્ડમાં અને એ લોકોને બતાડીએ કે આપણા ટાઈમ પર કેવી કેવી ગેમો હતી શું હતું અને એ લોકોને શીખડાવીએ કે આ બધું પણ રમવાથી સારું થાય છે શરીર એક્ટિવ રહે છે અને બધું જ તરીકે ફાયદાઓ થાય છે. નય તો તમે જોયા હશે આજકાલના છોકરાઓને તમે થોડું કામ કેવોતો એ લોકોની સાસ ચડવા લાગી જાય છે એમને રમવામાં કઈ ઉત્સાહ નથી.
હા અને જોને ઘરેમાં મોબાઈલ, વિડીયો ગેમ રમીને કેવા નાના નાના છોકરાઓને અત્યારથી ચશ્માને એવુ બધું આવી ગયું છે. એટલે એ લોકોને આ બધી રમતમાં પણ અ રસ થાય ને એવી બધી પ્રવૃત્તિઓ કરવી
હા. અને હું જોઉં છું મારી સોસાયટી માં અમુક છોકરા છે નીચે રમવા તો આવે છે પણ રમતા જ નથી એ લોકો બેસી રહે છે પાણીની ટાંકીઓ પર ને આમ ને તેમ મને એમ એ જોઈને આમ લાગે છે કે જયારે આપણે નાના હતા ત્યારે આપણે એવુ કઈ કરતા જ નહી હતા આપણને જે રમાડે એટલું આપણને ઓછું પડતું. હતો પણ આજની જનરેશન છોકરાઓને એવું જરાય નથી લાગતું એ લોકોને જોઈને મને. ઈ લોકો નીચે બેસીને પણ મોબાઈલ જ જોતા હોય છે.
બિલકુલ, આજની પેઢીને છે ને કેવી રીતે બહાર રમવું એમનો ખ્યાલ જ નથી. ખાસ કરીને આટલા જે નાના નાના છોક છોકરાઓ છે એમને બસ એમને આપણે આપણે એ લોકો સાથે છે ને આપણે પણ રમશું તો એ લોકો આપણને જોઈને શીખશે અને મને પૂરી ખાતરી છે કે એ લોકોને એ બધી ગેમ રમવામાં ખૂબ જ મજા આવશે.
હા, એ વાત તો છે તો કરીશું આપણે પણ પ્રયાસ કે આપણા છોકરાઓ. પણ આ બધી રમતો રમે અને શીખે કંઈક નવું.
ચોક્કસ ચોક્કસ એવો એક કોઈક પ્લાનિંગ કરશું જેમ પણ છોકરાઓને આ બધી આઉટડોર ગેમ તો જો બે આઉટડોર અને ઈન્ડોર બે ગેમમાં પોતપોતાના ફાયદા તો છે જ. એટલે એ લોકોએ બંને અ સાથે સંતુલન જાળવીને શીખવું જ જોઈએ એ લોકોએ.
મતલબ બાળક ને જ આમજ નય કે પૂરું દિવસે ઘરની જ રમત રમે ને આ દિવસ બહારની જ રમતો રમે એવું પણ નહીં કરવું જોઈએ બંને રીતે છોક છોકરાને એક્ટિવ રહેવું જરૂરી છે. હલો હા ચાલો પછી હા ચાલો ચાલો બાય બાય રાધે રાધે